હા હેલો
પછી ફોન કર્યું
હમ સુપર હું કેમ છે તારીફ ચાઈને મળણે થું કે કાળે જન તને યાદ કરો તો અને આજે તારો ફોન આઈ ગયો
બેસ ભાઈ હું પણ એકદમ મજામાં છું બેસ આ ઓફિસ ના કામમાં એવું ફસાયું શું કે હું સવારથી સાંજે સુધી કમ્પ્યુટરની સામે બેસીને આંખે દુખી જાય છે આજે ર રવિવાર થયું આ મારા
સાચી વાત છે ભાઈ આપ દખત નથી કાઢો શકતો મારો પણ હાલ કંઈ કે એવો જ છે હ શું અઠવાડિયું મીટિંગ અને પેજેન્ટ્સ જ ગયો સાંજ પડે એથલે કમર ટૂટી જાય
હા યાર એ તો છે જ પણ ઘરમાં બધા કેમ છે કાકા કાકી કેમ છે એમની તબિયત તો સારી છેના
હા મમ્મી એકદમ મજામાં છે એમના ટણ નો દુખ્યો હતો પણ હવે ફિજુ હમણાં જે તણે યાદ કરતા હતા કહેતા હતા કે રાજેશ કેમ આજકાલ દેખ એને
હોવી જ જોઈએ ભાઈ અને કાકી નું કાકી નું મારો પરિણામ કહી છે અને ચોક્કસ આ
છ હા આવેજ છે આવ છે
કાકા કાકીને મારો પરણામ કહી જે અને ચોખ્ખસ આવીશ ચાર હું પોતાને જે શર્મિંદા છું કે ઘણા ટાઈમ થી તમારા લોકો સુધી આવી નથી શક્યું કાકા કેમ છે કેવું ચાલે છે નથી આવતી ભાઈ
સવાર મે વર્કિંગ મે મજા આઈ પંછી છાપુ બાચે આણે આખી દિવસ ટીવીી પર સમાચાર જો જ જોયો છ જાયો કરે એમને તો હવે કોઈ ટેન્શન જે નથી સાચું કહું તો ખબર લાઈફ તો એ લોકો જે જીવન છે આપણો તો બસ ગધણો વતરો કરવા જે જ જન્મ છીએ
હા હા સાચી વાત કીધી ભાઈ આપણે એચછા
ચાલ એ બધી વાત છોડ તારા લગ્નની વાત ક્યાં સુધી પહોંચી બાકી તારો માટે છોકરો જાતો પોતાને કઈ નક્કી થું છે નહીં
અરે ભાઈ એ વાત તો ના પૂછ મમ્મીને તો મારું રેગુલેશન મુશ્કેલ કરી દીધી છે દર અઠવાડિયને કહીને પેલા જે કે છોકરીનો ફોટો ક્યાં છે
હ વાહ તો પક્ષી શું થું દાંત આગઠ મધી કે નહી મને તોું તો તું કઈ કહેતો જે નથી બધું છુપાવે છે
અરે ના રરે ભાઈ ના તારાથી કઈ છુપ
વા છોકરી સારી ભલી ભગેલી છે અને બેંકમાં જોબ કરે છે પણ મને લાગે છે કે આમાં
નથી કરવું હું વિચાર છું હજી એક બે વરસ કર કમ્પ્લીટ સ્ટેલ ભાઈ થઈ જઉું પછી આ બધુંમાં પડું
જો રાજેશ મારા ભાઈ તરીકે એક સલાહ આપું તો લગન માટે કાંય રે પરફેક્ટ ટાઈમ નથી હોતો તું જેટલા માડું કરીશ એટલા નક્કી કરવામાં વધારે તકલીફ પડશે. જો છોકરી સારા હોય વિચાર મળી હોય મળતા હોય. બાદ આગળ વધવામાં કોઈ બાંધો નથી તું વાત તો સાચી કહે છે.
હું પણ પાપાને પણ જોઈને આવા અઠવાડિયને મળીનું નક્
વઇ મને તો ચોક્કસ કહે છે આખરે મારે બધી તૈયારી જોવાની છે કે મને તારો લગણમાં હું તો ડાન્સર નક્કી કરવા માંડ્યું છું હા હા ચોક્કસ ભાઈ તારા વગર
ને નહી થાય છે નથી.
નથી અચ્છા આમ હું કહું તારા બિઝનેસ કેવું ચાલે છે કે કેવું નવું સ્ટાર્ટઅપું શરૂ કરવાનું વિચાર હેદુ હતું ને. હા ભાઈ એ પ્રોજેક્ટ પર કામ ચાલે છે. મારો એક ફ્રેન્ડ છે એને હું પાર્ટનર બનાવવું વિચારું છું. પણ હાણમાં માર્કેટ થોડો સ્લો છે એટલે હું થોડો શાંતિ રાખી આગળ વ્યો વધધવા માંગુ છું ઉતાદ કરીને પૈસા વેળવ ફવા નથી.
એકદમ બરાબર વિચાર છે તારું. લઈને તો નુકસાન થઈ શકે જો કોઈ પણ મદદની જરૂરત હોય ફાઈનેન્શિયલ કે બીજી કોઈ પણ તો મને વગર સંકોચ કહે છેે તારો ભાઈ બેઠું જ છે આજું.
મને ખબર છે ભાઈ. તારો જસો દોસ્ત હોય પાછી મારું શું ટેન્શન છે થેન્ક યુ યાર.
ઓર બતાવ આપણી પુરાણી યાદી કેવી જ છે અમે આપણે.
અવાજ દિવસો હતા એ પણ. હા યાર એ દિવસો ક્યાં ગયા ક્યાં એ બિંદાસ લાઈફ અને ક્યાં એ લેપટોપની સ્ક્રીન ત્યારે ખિસ્સામાં એ તો રૂપિયા પણ ના આવતો છતાં આપણે આશું શહેર ફરી વઠના અનેણે આજે ખિસમાં પૈસા છે પણ સરખાઈથી ફરવાનો ટાઈમ નથી.
સાચી વાત છે વખત કેટલું જલ્દી બદલી જાય છે મને યાદ છે ત્યારે તું કેવું પોલતો હતો અને હેવું તો સા પેટ પણ બહાર
બહાર આવી ગયું છે. અરે જાજા મારું પેન્ટ નથી આવું એ તો ઘર પ્રોગ્રેસ છે લગ્ન પછી બાદ નું આપણો ઉ જર ના થાય તું પણ જાય જઈશ તો જે થોડા વખતમાં.
ના રે ભાઈ ના હું તો રોજ સવારના જિમ
રહીશ ક એમ આપણું તો હવે ફેમિલી મેન
અ જ
આ ચલ આ બધું છોડ ઘણું વખત થઈ ગયું આપણે મળ્યું નથી આ અઠવાડિય ને કઈ પ્લેન બનાવીશ હા યાર મારે પણ મટેડ છે આ શનિવાર કે રવિવાર ન કોઈ પ્લેન નક્કી કર આપનો પેલા જૂણ ડાણા પર જઈશું ક્યાં મસ્ત કાઠિયાવાડી ભોજન કરીશું
પરફેક્ટ કાઠિયાવાડનું નામ સાભળીને જે મો ડામાં પાણી
પાણી આવે ગયું રીંગણ નો શાક અને બાદર નો રોટલો હમ ચોક્કસ તો આ શનિવાર સાંજ ન પ્લાન નક્કી કરી હું બીજા મિત્રોને પણ ફોન કરી જાઉં જો એ લોકો પણ આવીશે તો વધારે મજા આવશે હા રાહુલ ને હાર્દિક અને પણ કે છે આ લોકો પણ ઘણા વખત ક્યાંથી દેખાય નથી બધા મળીશ તો જેનું દિવસા તાજા થઈ જશે બાજરા ન રોટલો તો મસ્ત છે જમાં એક નંબર કછી ધન છે ભાઈ એમને વાત કરીને ત મેસેજ કરું છું મે તારે પાછ પંદર મિનિટ પાછ કરું છું
હા તો બધા લોકો ને પૂછી લે કે ક્યાં જવાનું છે
નું છેને મારે ક છે ચાલ મેં કરું છું જય શ્રી કષ્ણ પંદર મિનટમાં કરું છું
તનું માર તારીમ મમ
મારે મમ્મી તો ગજ હ